હા શું કરો છો ભાઈ?
કઈ નહી આ જમીને બેઠો છું તમે બોલો તમે શું કરો?
આટલું વેલું જમવાનું થઇ ગયું તમારે ત્યાં
હા વેલું જ થાય છે અમારે ત્યાં તો દસ વાગે નઈ ધોઈ ને પછી જમીન લેવાનું તૈયાર હોય એટલા
હા એક સારી બાબત કવાય. કેમકે અમે તો ગામડામાં રહીએે ને તો ઈ બારેક વાગી જાય ખાવા તા બપોરનું
ના ના અહિયાં તો પપ્પાને ઓફિસ જવાનું હોય નને બધું ભેગું હોય એટલા પછી. કે જમી લઈએ ઓમ વેલા બધા ભેઘા તઈન ચાર વખત કેયે ભેગા જમ્યા ને એમ એક એક જમ્મુ એના કરતા
ના ના એ તો સાા વાત સાચી કે ભાઈ ફેમિલી સાથે તે ડિનર કરીએ એ શ્રેષ્ઠ ગણાય
હા એટલા જ ને એ જોડે જમે સારી વાત તો કહેવાય રાત્રે બી જોડે સવારે બી જોડે એમ હવે થોડાક ટાઈમ માટે જોડે હોઈએ આ આખા દિવસમાં તો જોડે જ ને આમ
એજ ને બધા કેવું હોય કે આખા દિવસમાં બધા પોતાના કામમાં લાગી ગયેલા હોય. એક ડિનર કે પછી બ્રેક લંચ લંચ જ એવી વસ્તુ છે કે જ્યા બધા સાથે મળીને ભોજન કરીએ અને સારી વાતો કરીએ દિ દિવસે કે આ દિવસે આ થીવ આ આ ના થીવ. તો એ સારો સમય કેવાય એમ.
તા એટલે એટલે જોડે રહેવું છે સારી વસ્તુ પણ તમે એક વસ્તુ જોઈ કે આપણે એકબીજા જોડે વાત કરીએ તો આપણે અને હામે વાળો સાંભળે તો આપણાને બી એમ પેલું શું કવાય કે અ ઇન્ટરેસ્ટ જાગે કોલો કે કોમાં
હા એ તો વાત સાચી જ છે ને કે પછી, કે સામે વાળો બોલતો હોય ને આપડે એકલા સાંભળતા સાંભળતા રહીયએ અને આપડી વાત રજૂ કરવાનો આપણને મોકો જ નહી મળતો તો એ પછી સારી વસ્તુ ના કહેવાય કેમ કે બે બાજુથી પેલું હોવું જોઈએ કે ભાઈ બંને સાંભળતા હોય. એકબીજા ન પોઈન્ટ સાંભળે એકબીજાની વાત ને સમજે એક ખાલી સમજ સમજ કરે પછી કે રિશ્તાની નીવ કાચી પડી જાય.
હા! એટલે એમાં એવું કર હોય, કે જો હું સારી કોનો કન્વર્જેશન જોઈએ. તો આપણે સામ સામે એક તો વાત કમ્પ્લીટ રીતે થવી જોઈએ. પછી પોઈન્ટ હોય, તો પોઈન્ટમાં પોતાનું કે મારું મંતવ્ય, તમારું ભલે આ હોય, તેવી રીતે રસપ્રદ બી બને. કે ભઈ આ વાત બી સાચી છે, અને મારી વાત ખોટી છે એવું બી થઈ હકે અમુક વખતે. અમુક વખતે એમ થાય કે, ના ભાઈ આની વાત આના કરતા પહી એની વાત ખોટી હતી મારી સાચી હે. એટલે અમુક વસ્તુ એવી રીતે આમ સારી બી બને કે ભઈ સામે વાળો પોતાનું રજૂ કરે છે, હું બી રજૂ કરું છું. કે ભઈ બેઉં ની વાત બરોબર છે, આમને તેમ. પેલા બધું બધા જે પોતાનામાં અંદર થી આવે, કે ભઈ સારું છે. ભઈ એ વાત બી સાંભળી, એનો પોતાનો રજૂ બી કર્યો કે ના ભાઈ તારે આ રીતે ના કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ તો કદાચ સરળ બી બની હકે. એટલે પેલા ને બીજા લાગે, કે ના ભઈ એ ખાલી સાંભળતો નતો, એની વાત બી રજૂ કર તો તો, કે ભઈ આમાં તારી આ ભૂલ છે હવે, આમાં તારી વાત સાચી છે, એવી રીતે.
હા. એ તો વાત સાચી. અને કેવું કે ઘણા અન અને અત્યારે કેવું થઇ ગયું, કે ઘણી જગ્યા એ લડાઈ નું કારણ જ આ હોય કે ભઈ તમે સામે વાળાને એની વાત રજૂ કરવાનો મોકો જ નથી આપતા. કેમકે તમને ક્યાંક બહાર થી વાત મલી, કે આ ભાઈ એ આવું કામ છે, તો તમે કેવું કે માની લો અને એને બે ચાર ગાળો બોલો, કે એને તમે એક ગુસ્સામાં કહીને આવતા રહો પણ તમે એની વાત સાંભળી, કે એને એવું કેમ કીધું? કેમ કે ઘણી વાર તમે સામેવાળાની વાત સાંભળો તો તમને ખબર પડે, કે એનો પોઈન્ટ ઓફ વ્યુ શું હત તો? એને કયાં મંતવ્ય થી કીધું? બાકી તમે તમારી વાત રજૂ કરીને આવતા રહો, ને એની ના સાંભળો તો પછી લડાઈ તો થવાની જ છે.
હા એટલે વાત એજ છે, કે આપડે જો સરખી પરફેક્ટ કન કન્વર્જેસન ના થાય એના લીધે અંદર થી પેલું શું કહેવાય એક બીજા વચ્ચે અહ મિસ અન્ડરસ્ટેન્ડિંગ ઉભી થાય. એટલે આ બધુંય જેમ કે ભઈ ગમે તે સંબંધ હોય એ પછી એમાંય પછી થોડુંક મોડું મોડાસ આવી જાય, કે ભાઈ નહીં બરોબર ને આમને તેમ. આણે તો આવું કીધું, આને તો આવું કીધું. પણ બે વચ્ચે જોણા એના લીધે જે મિસઅંડરસ્ટેન્ડિગ હોય એના લીધે બેવું જણા વચ્ચે વાત બી બંધ થઈ જાય, એવું થાય છે.
હા એજ ને. અને ઘણા લોકો તો શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ સોલ્વ બી કરી દેતા હોય, કે ભઈ ચલો, ભૂલ થઈ હતી મારી તો હું માની લઉં. પણ અમુક લોકોને કેવું કે ઈગો નડી જાય, કે ભઈ એને મારા વિશે આવું કીધું તો હું શેનો એના પાસે જવું અને વાત કરું? એ આવશે. પેલા ને એવું પેલો પાછો એવું વિચારી રહ્યો હોય, કે અરે મારાથી ભૂલ તો, મે મારી ભૂલ તો છે જ નહીં આમાં. એ અલગ પોઈન્ટ ઓફ વ્યુમાં જીવતો હોય, તો એ એમ વિચારે કે હું શેનો જવું, અને બેઈ એ બેઈ આમાં ના આમાં ઈગોમાં પીલાય.
એજ-એજ. પછી બેઉં જણા પછી કંઈક હોય ત્યારે કંઈક તીજો માણસ વચ્ચે આવે ત્યારે કદાચ સોલ્વ થયું તો થયું બાકી પૂરી વાત. પછી એ પેલા જેવી વાત થાય, કેપ્ટન ના જે કપલ્સને એ લોકોો કરે. તેમ આવું કીધું ચ બ્લોક કરી દઉ તું હવે બોલતો નહી ને આવું ને તેવ, હવે કોન્ટેક્ટ બી ના કરતો જે બી હોય અહીંથી બુરું એવી વાત.
એજ ને એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય ને. એ સોલ્વ કરવી બઉુ જરૂરી છે કેમ કે ઘણી જગ્યાએ કેવું થતું હોય ખબર એક નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. નાની મતલબ ખાલી એક આમ એક તણકલું એક પર્સન્ટ હોય ને, અને પછી એમાંથી ઉકાળી ઉકાળી ઉકાળી ઉકાળીને. ત્રીજો માણસ વચ્ચે પડે એ ચડાવે બીજો આવે એ ચડાવે. એવી રીતના કરી કરીને એક મોટા ઝઘડા નું રૂપ ધારણ કરી લેતું હોય છે.
હા એ વાત તો છે પછી આપડા ભાઈબંધજીી હોય કે ભાઈ ગમે તે રિશતો હોય કે ગમે તે બિઝનેસ બિઝનેસની ડીલ બી કેમ ના હોય. તો એમાં આવું બધું થાય કે ભાઈ ત્રીજો માણસ આય ને કે ભાઈ આવું ખોટું છંછેડ્યા કે ખોટી બાબત રીતે ખોટું કઈ ના. કે પછી બેવ જણા વચ્ચે ભેગા થઈને બી છંચેડા. અમુક વખત કેવું અમુક માણસોનો અવાજ હોય કે પછી વૃ કેવી હોય કે આમ ગુસ્સાળી ભલે અંદર થી હોય સોફ્ટ હોય કે ભાઈ ના મેં કર ખોટું છે પણ મારી જે વૃત્તિ છે. થી બોલવા વાળી, તેમાં બી અમુક વખત એમ થાય કે ના ભાઈ આ માણસ બરોબર નહી, એવું થઈ જાય પછી. અમુક વૃતિ પોતાની જે અંદરની હોય એના લીધે.
હા એ વાત સાચી અને બીજું કેવું કે અત્યારે જે ભાઈઓ જુદા થતા હોય ને બે સગા ભાઈ, તો એમાં કેવું કે તમામે વેચ વેચ મતલબ જે ભાગ પાડવાના હોય એમાં તમે ડિસાઈડ ના કરી શકો કેઈ બાર નું તમારે સગાવા લું કે એવી રીતના કોઈક આવે અને, બધા વચ્ચે ડિસઇડ થાય તો અમુક વાર કેવું હોય કે ભાઈ નાના ભાઈ નો મિત્ર ચડાવે કે ભાઈ તાર મોટો ભાઈ આવો તેવો. મોટો ભાઈ ના મિત્રો બી ચડાવે કે તાર નાનો ભાઈ આમ કરે તેમ કરે. અને આ નાના ઝઘડા માં એ બધું એવું વિચે ને અને એવી રીતે લડાતા હોય ને કે ભાઈ હું તો તને જમીન નહી આલું, હું તો તને આમાં ભાગ નહી આલુ. અને, એવું થાય કે ભાઈ બહારના લોકોનું તમે સાંભળો છો. પણ ઘરના લોકોનું જ નથી સાંભળતા. તો એ બી મતલબ એક નોન સેન્સ વાત કેહેવાય કે ભાઈ ઘરના લોકોનું તો સાંભળવું જોઈએ ને તમારે.
હ વાત તો એ જ છે ને કે ભાઈ તમને જમીન કે ગમે તે મિલકત આપે છે. કે ભાઈ નાના હતા ત્યારે તમને સાતા ભેટ મળું તમાર ભયો જ હતો, તમારા ઘર વાળા હતો, ઘર વાળા ના સાંભળો પોતાના જ માણસ નું ના સાંભળો, અને બીજા નું સાંભળ એ તો બીજો તો ગમે તે હોય પાડે બી ખરો ને ઊંચો બી લ એવું બધું. પણ પેલા ગણના થોડી ના તારું ખોટું ઈચ્છવાના છે તો ભાઈ એની જોડે વાત કરીને તો બેસીને શાંતિથી પાંચ મિનિટ.
હા એજ નઈ કેમ કે અત્યારે એવું થઈ ગયું કે ભાઈ બારના એ આ કીધું તો કે માની જ લે. પણ ઘરનો બિચારો દસ વાર કઈ મરી ગયો હો કે ભાઈ આવું નથી આવું નથી. તો સાંભળે જ નહી એનું, પણ અરે તમે આ જે નાની નાની વાતો સાંભળવાનું ચાલુ કરશો ને તો જીવનમાં તમારી શાંતિ આવશે અને ઘણા બધા ઝઘડાઓ સોલ્વ થઈ જશે, સોલ્વ થસ થઈ નહી જાય ઝઘડાઓ થશે જ નહી.
હા એ જે તો વાજ છે કે, પેલો કોને તો કેવું હવે કે ભાઈ સાંભળવુ તો છે, પણ પો તાનો નહી બીજા નુ એમ, કે ભાઈ મારા ભાઈ બંન ને આવ કીધું દો, મારા બેનપણી એ આવ કીધું, એટલે વાત પૂરી પછી, પછી તું ગમે તે કેને નાજ માને
એજ ને કેવું હોય કે ભાઈ તમે કોનું સાંભળો છો અને કેવી રીતે ડિસિશન મેકિંગ કરો છો એ બંનેમાં ફરક હોવો જોઈએ, ખાલી કોર્ક નું સાંભળ્યું અને ડિસિઝન લઈ લીધો એ યોગ્ય ના કહેવાય.
હા એ તો પછી છેલ્લા એને શું કેહેવાય પડતી આવે એટલે પછી ગમે તેનું સાંભળો કે ના સાંભળો પછી એ તો થવાનુંજ છે. એવી વાત થાય છેલ્લા તો.
એજ ને. ડિસિઝન લે લેતા સમયે તમારે બધાના મંતવ્યો સાંભળવા જોઈએ. કે ભાઈ એક નો મંતવ્ય થી તમે ડિસિઝન લઈ લો. એ યોગ્ય ના કહેવાય, પછી તમારી ગટ્સ ફીલિંગ બી કે હોવી જોઈએ કે ભાઈ હા આ બાબતમાં આ માણસ આવુ નાખ કરી શકે, બધી રીતે વિચારીને ડિસિશન કરવો જોઈએ.
હા એ તો છે, પણ હવે આ જુઓ ને આજ ના તો કેવું કે જેના આમ શું કેવાય જેના જોડે આમ પ્રિય લગાવ હોય એજ પાર કુ હોય, એટલા પછી બીજા કોઈ ભલે ને અજાણ્યું વ્યક્તિ કે, કે ભાઈ તું આ ખોટું કરે તો બી એ ના હમદાયે કેમકે પેલા એ કીધું છે, કે ભાઈ આ સાચુજ છે, તું ઘરે જઇ એટલે એમાં બી પછી એ થાય, કે ભાઈ ના સાંભળે એમ.
હા એ તો વાત સાચી પણ કેવું કે એક વાર જેને ડગો કાધો હોય ને, એને પછી કોઈના બીજા ઉપર વિશ્વાસ ના થાય. ગમે તેટલો પછી એ તૂટી પડે ને, તો અી વિશ્વાસ ના થાય તો ના જ થાય.
એ પછી અંદર ની પોતાનું મન જે કે એજ કરે, ભલે ને પછી ગમેતે બીજું ગમે તે કે
એજ એજ કેમ કે અત્યારે ડગા આલતા હોય છે, અને ડગા કરાવતા હોય છે લોકો, થતા બી નથી હોતા.
હા એ વાત તો તમારી વાચી ચલો તો પછી હવે, હા
હા ચાલો